જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
મજામાં અમણે તો ઘરે મતલબમાં વેકેશન પડ્યું છે તો બસ ઘરે બેસી રહેલા છે અમણા તમે કેમ છો બધા ઘરે બધા સારા થશે ને ભાઈ
હા ઘરે બધા સારા છે ને હમણાં તો ઘરે જ મોસ્ટલી બેસી રહ્યા છે કારણ કે તમે જાણો છો કે આપડે તો વેકેશન ચાલી રહ્યું છે અને ઘરે પણ બધા લોકો હમણે તો જે ખેતી કરીએ છે આપણે બપોરે નેમ તો બપોરે પણ બધા કામ કરવા નથી જ કારણ કે ગરમી જેટલી છે એટલે ઘરે બેસીને આરામ કરે છે. શુ તમારા ગામડામાં કેવું ચાલી રહ્યું છે ગરમી કેવી છે હમણા
હા અમારા ગામમાં તો ખુબ જ એમ તો ગરમી વધારે પડી રહી છે હમણાં કારણ કે તમને ખબર જ છે કે ગરમી ખુબ જ વધારે પડી છે આ વખતે અને આ વખતે તો મને વાત પણ મલી કે વરસાદ પણ ખુબ જ ઓછો આવવાનો છે અને જેથી કરીને મતલબમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વ વધારે રેવાનું છે એટલે આપણે પેલેથી જ પાણી ખુબ જ ઓછું યુઝ કરશું અને મતલબમા ખેતીમાં પણ થોડુંક લોચા પડી શકે એવું મને લાગે છે કારણ કે ખેતી કરશું તો ત્યારે વરસાદ ઓછો જ આવાનો છે એટલે મતલબમાં આપડે અ વધારે પાણી પણ મૂકવું પડશે અને અમારે ગામમાં પાણી એટલી બધી સુવિધા પણ નથી સારી જેથી કરીને આપણે અમારે છે ને અ પાણી અમારે કુવા માથી કાઢવું પડશે અને કુવો પણ સુખાઈ જશે એવું અમને લાગે છે કારણ કે હમણાંથી જ પાણી એકદમ ઓછું થઈ ગયું છે અને તળાવમાં પણ પાણી ખુબ જ ઓછું ઠાવા મડયુ છે કારણ કે ગરમી જેટલી બધી પડી છે ને આવખતે કે વાટ જ ન પૂછું એટલે હું તો હમણા ગરમીમાં બહાર જવા પણ ખુબ જ વધારે ટાળું છું અને બધાને ગરમીમાં બધાને બપોરેના સમયે તો ઘરે જ બેસવા કહુ છું મેં ઘરના લોકોને કારણ કે બપોરના સમયે જો એ લોકો બહાર જશે તો ખુબ જ વધારે એ લોકને તકલીફ થઈ શકે છે એવું મને લાગે છે.
હા ભાઈ તમારી એકદમ સાચી છે એટલે ગરમી એટલી બધી વધી રહી છે અને ગરમીને કારણે ઘણા બધા આવા આપણા ગામડામાં ઘણા બધા લોકો ડરી પણ રહ્યા છે અને અમારા ગામડામાં તો ઘણા બધા લોકો બપોરના અમુક કિસ્સાઓ પણ એટલે બધા ચક્કર ખાઈને પડી ગયા એવું પણ ચચે આવેલું કારણ કે એ લોકો ગરમીમાં કામ કરે તો ભી તમે જાણો જ છો કે એટલી ગરમી હોવાના કારણે એ ધરના ઘણાને ચક્કર આવી જાય છે પછી ડી હાઈડ્રેશન થઈ જાય છે એવું બધુ થઈ જાય છે એટલે ગરમીનું પ્રમાણ વધવાથી આવુ બધુ થવાની શક્યતા વધી રહી છે એટલે મારુ તો એ જ કહેવું છે કે આપણે જેટલું આ ગરમી ખ હોવુ જોઈએ એટલે ગરમી તો વધવાને કારણે એ જ છે કે મુખ્યત્વે પ્રદૂષણ જ છે કારણ કે પ્રદુષણ આપણા દેશમાં ખૂબ વધી રહ્યું છે. જેના કારણે આવા ગરમી વધવાના પછી ગ્લોબલ વોર્મિંગ એવા ઘણા બધા એવા બધુ આપણને જોવા મલે જેના કારણે આપણને દેશને પણ નુકસાન થવાનું શક્યતા વધી જાય કારણ કે પ્રદુષણના કારણે ઘણા બધા રોગો થાય છે પછી ઘણી બધી ઇન્ફેક્શન ફેલાય છે એવું બધું થાય છે એટલે કે ગરમીમાં આપડે હવે તો એ જ વિચારવું જોઈએ કે આપડે વધુ ને વધુ પ્રદુષણ કરતા અટકાવવું જોઈએ અને ગમે ત્યાં કચરો ની ફેકવો જોઈએ કચરો પણ ગમે ત્યાં ફેંકશું તો પછી આ આપને જે અ એટલે કે ગંદકી એટલે કે પેલું થશે ને આપણને જ ગમે તેવા રોગચાળો ફેલાવશે અને ગામડામાં તમે જાણો છો કે ગામડામાં અમુક લોકો એટલા બધા જાગૃત ની હોય છે અને ગમે ત્યાં ગુ ધુમપ્રપાન છે વ્યસન છે બધું કરીને ગમે ત્યાં બધુ નાખી દે છે એવું ગંડી વસ્તુ અને પછી એ ઘણા સમય સુધી ત્યાં પડી રહે છે પછી એમાં કીટાણુ બધા પેડા થાય મચ્છરો એના લીધે પછી ગામડાઓમાં ઘણા બધા રોગો અને એવું બધું ફેલાય ગામડું એકદમ સ્વસ્થ રાખવું જોઈએ કારણ કે ગામડું આપણે સ્વસ્થ રાખશું તો પછી આપણેે સારો રેશું અને આપણો દેશ પણ સારો રહેશે કારણ કે દેશને જ આપણે સારો બનાવવા માટે પ્રદુષણ અટકાવવું ખૂબ જરૂરી છે કારણ કે આપડે આવું પ્રદુષણ કરતા જ રેશું તો પછી આવનારી પેઢીમાં શું કરશું અને આવનારી પઢી શું જોશે આવનારી પેઢી માટે તો આયુષ્ય ખૂબ ટૂંકું થઈ જવાનું છે કારણ કે હમણેને બધા ઘણા લોકો આવું બધું વ્યસન કરણું બધું ધુમ્રપાન કરને હમણાથી પોતાનું આયુષ્ય ટૂકું કરી દે છે કારણ કે તમે જાણો છો કે આ સિગારેટ છે તેનો ધુમાણો કેટલો ખરાબ હોય છે એટલે જે પી છે તેમને તો વધારે ખરાબ લાગે છે પણ સ્મેલ પણ એટલે કે સૂંઘી લે તો પછી એ પણ ખૂબ ખરાબ જ કેહેવા આપણે જો એ સ્મેલ આપણા શ્વાસમાં લઈએ તો પછી આપણને પણ બીમારી થઈ જાય છે એના કરતા તો બો ખરાબ કહેવાય છે અને જેમ કે આલ્કોહોલ પીવાનો એ પણ ખૂબ ખરાબ કહેવાય છે કારણ કે કે આકોહોલ આપડે જેટલું પીશું તો આપડા શરીર માટે ખરાબ જ કેહેવાય છે એટલે આપડે પ્રદુષણ કરતા અટકાવું જોઈએ શું તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે પ્રદુષણ કે એટલે કે તમારા ગામના લોકોધ જાગૃત છે ગંદગી નથી કરતા ને
હા ભાઈ અમારા ગામના લોકો છે ને ખૂબ જ વધારે એમ તો જાગૃત થઈ ગયા છે કારણ કે તમને ખબર જ છે કે હમણાં હાલના સમયમાં અં બધું ખૂબ જ વધારે એવું મતલબમા બધું ચાલી રહ્યું છે એવું જેથી કરીને બધાને થોડીક તો સમજણ પડી છે કે મતલબમા આપણે જો અ ખૂબ જ એવું મતલબમાં સારી રીતના આપણે રેશું જેમ કે કચરો નેવુ ન ફેલાવશું તો જ આપણા માટે સારું રહેશે અને શહેદ માટે સારું રહેશે બાકી તો આપણને ખૂબ જ વધારે તકલીફનો સામનો કરવો પડી રહે છે કારણ કે જો એટલું બધું પ્રદુષણ થઈ ગયું છે અને પ્રદુષણના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ ખૂબ જ વધારે વધી ગઈ છે અને ગ્લોબલ વોર્મિંગ તમને ખબર જ છે કે ખુબ જ મતલબમા આ થઈ ગયું છે મતલબ કાણા પડી ગયા છે અ ઓઝોન લેયરમાં જેથી કરીને આપડા સૂરજની કિરણ સુટી આપડા સ્કીિન પર પડતી હોય છે તો જેથી કરીને આપણે જો પ્રદુષણ ના અટકાવશું ને તો આપણને ખુબ જ વધારેવી તકલીફનો સામનો કરવો પડશે અને સીધો આપણા પર કિરણ પડશે એટલે આપણને ખુબ જ વધારે એવી ગરમી લાગવાનો ચાન્સેસ વધી જશે
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે એટલે કે આપણે જેટલું પ્રદૂષણ કરતા અટકાશું તેટલું આપણા માટે સારું જ છે કારણ કે આવા બધા આપડે તમે જાણો છો આપણા દેશમાં ઘણા બધા એવા જંગલો હ તા તેવા કપાવા માંડી રહ્યા છે કારણ કે જંગલોના તો મને પાસે તમે જાણો છો કે ઘણા બધા મોટા મોટ ઉગં, સ્થાપિત થઈ રહ્યા છે એટલે કે એ જ આપડે માનવું હવે એ ી લું કેવા જંગલોની કાપાવ હોય છે કારણ કે જંગલો કાવાય છે જે પ્રાણીઓ છે પછી પશુ પક્ષીઓ છે, તેમનું ઘર છીનવી લઈ છે બધા ઉદ્યોગો જેના કારણે પછી બધા પ્રાણીઓ છે, પછી વૃક્ષ એટલે કે વૃક્ષી છે પછી આપણા ગામડાઓમાં શહેરોમાં જોવા મળી જાય છે, એટલે કે એ લોકોનું ઘર છીનવું જોઈએ ને એ લોકોને જંગલમાં રહેવું જોઈએ કારણ કે જંગલો તો આપડા, નેચર નેચરલ માટે ખુબ સારું કેહેવાય તેના ઓક્સિજન પણ ખુબ સારું રહેશે, કારણ કે વૃક્ષ કપાવવા માંશે પછી ઓક્સજન પ્રમાણ ઘટવાનું જ છે જેથી કરીને આપણે જેટલું વધારે વધારે વૃક્ષો વાવો જોઈએ, અને જેટલું પછી વધારે વધારે આપણે આજુબાજુમાં એટ ઠંડક વાળા જે વૃક્ષો હોય છે જેમ કે લીમડો હોય છે. વળ હોય છે પછી એવા ઘણા બધા, વૃક્ષો છે તે રોપવા જોઈએ કારણ કે જેના કારણે આખું વાતાવરણ ઠંડક રહે છે, અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ સારું એ રહે છે અનેથી આપણને શ્વાસ લેવાવામાં તકલીફ નથી પડતી, એટલે કે મારે તો એ જ કેહેવું છે કે પ્રદુષણ કરતાં અટકાવવું ખૂબ જરૂરી જ છે, કારણ કે આપણે હમણાં જો નહી અટકાવશું તો પછી આગળ જતાં આવનારી પેઢીને ખૂબ તકલીફ થવાની જ છે, કારણ કે હમણાં જે આટલી બધી ગરમી વધી રહી છે પછી ભવિષ્યમાં શું થશે, કારણ કે હમણાં તો ઘણા બધા પ્રકારના આપણને જોવા પણ મળે છે કે ઘણી બધી પરિસ્થિતિ હમણાં તો વચ્ચે આપણને જોવા પણ મળ્યું કે પેટ્રોલ, પૂરું થયું બધા લોકો ઘણા બધા લોકોવા ઘણ બધું પેલોત અને બધ ત્યાં લઈ જ હતા એટલે કે બ લાઈનો હતી બધું થઈ ગયલું હતું એટલે એ બધી પરિસ્થિતિ તો આવવાની જ છે દેશમાં, એટલે આપણે એ સાચ રાખવી જોઈએ કે પ્રદુશન ન કરવું જોઈએને યોગ્ય રીતે આપણે કચરો ક પેટીમાં નાખવો જોઈએ, અને બીજું તો એજ કેવું છે કે આપણે ઘણા બધા એવા બીજા દેશો પણ છે તે એટલા બધા જોખા ક્લીન હોય છે, કેમ કે વિદેશોની તમે વાત કરી લેવો કે ત્યાંના દેશોમાં આપણને ગમે ત્યા કચરો દેખાડો જ નથી, અને એકદમ સાફ હોય છે લોન્જરેલું હોય છે અને યોગ્ય રસ્તા બધા સાફ સફાઈ કરેલા હોય છે. અને આપડા બધું તમે જાણો છો કે ગમે ત્યાં કચ ે કરી છે ગમે ત્યાં જો મળી જાય છે. એટલે કે એજ કરવું છે કે આપણે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએને યોગ્ય રીતે આપ દેશને સાફ સફાઈ કરવું જોઈએ, બાકી તમારા ગામમાં હમણા કેવું ચાલી રહ્યું છે બા એ બધા લોકોમ તો કચરો કચરા પેટીમાં નાખતા જશે. પરંતુ તમારા ગામમાં હમણાં ગરમીનું એટલે ગરમી તો ચાલી રહી છેટ પાણી ન વ્યવસ્થા મળી રહે છે હમણા તમને પૂરતી.
હા ભાઈઓ હમને તો મતલબ પાણીની સુવિધા થોડીક તકલીફ તો છે જ પરંતુ હમણાં જે ગરમી ખુબ જ વધારે આવવાની છે એવું કહેવા માંગે છે બધા, તો જેથી કરીને થોડોક તકલીફનો સામનો કરવો પડે છે એવું લાગી રહ્યું છે પરંતુ, હાલમાં જે સરકારશ્રી એ મતલબમાં અમને જે બોરની સુવિધા આપી છે, તો તેના કારણે લબ બટાને ખુબ જ સારું પડ્યું છે અને ખેતીમાં થોડુંક, બટનને સારું પડી દેવાનું છે કારણ કે આ વખતે વરસાદ પણ ઓછો આવવાનો છે અને બીજું બધું શું કે મતલબમાં ખેતી કરવા માટે તમને ખબર જ છે કે પાણીની જરૂર ખુબ જ વધારે પડતી હોય છે, અને જો આપણેે પાણી ની જરૂર આપણને જોઈશે તો મતલબ આપણે છે ને પાણી માટે આપણે બોર હોવા જ જોઈએ, અને બોર હશે તો જ આપણે ખેતી સારી રીતના કરી શકીશું અને બાકી પાણી જો ના હોય, તો ભલેને કેટલી બધી જમીન હોય પરંતુ આપણે ખેતી સારી રીતના કરી ના શકીએ અને જો બીજાના પરથી પાણી લેવાનું હોય, તો મતલબમાં આપણે ખૂબ જ એવો તકલીફનોો સામનો કરવો પડે કારણ કે તે લોકો કેટલીક વાર પાણીને એવું આપવા માટે આપણને ના પણ પાડી દેતા હોય છે અને મતલબ પૈસાને એવું ચૂકવ પડે પૈસા તો આપડણે આપી દઈએ પરંતુ, કેટલીક વાર એ લોકો ના પાડી દેતા હોય છે કે પાણી મતલબમાં અમે નથી આપવાનું, તો પછી આપડે થોડુંક તકલીફ નો સામનો કરવો પડે અને આપડા પાસે જો પાણીની સુવિધા ના હોય તો આપણા થી, મતલબમાં ન થઈ શકે કોઈ પણણ ખેતી, એટલે પહેલા તો મતલબમાં પ્રથમ આપણે પાણીની સુવિધા કરવી પડે અને ત્યારબાદ જો આપણે બધા ખેતીનો પાક સારી રીતના લઈ શકીએ, અન્યથા આપણે કોઈ પણ પાક સારી રીતના ન લઈ શકીએ એટલે પહેલાં, પાણી ખૂબ જ જરૂરી છે અને જો આ ગરમી એટલી બધી વધતી ગઈ તો પાણી રુષ્કાળ પડવાની સંભાવના ખુબ જ વધારે વધી જશે, અમારેમાં બધા તળાવો સુકાવા માંડ્યા છે અને જેટલી વાર પણ મતલબ અમે જે ગાય ન બધું ધોવા જોઈએ છીએ તેમને નવડાવવા જોઈએ છી, તો તે હવે નવડાવવા માટે અમારે ઘરે બધું પાણીનો વેસ્ટ જ કરવો પડે છે, કારણ કે પેલા તો અમે તળાવમાં બધું નણી લેતા હોય પરંતુ હવે તળાવ સુકાવા માટે છે કારણ કે ગરમી આવી ગઈ છે અને ગરમી આવતા આવતા તમને ખબર હશે, કે બધું સુકાઈ જતું હોય છે અને પાણી, રહેતું નથી હવે મતલબ વરસાદ પર જ બધું નિર્ભર રાખે છે અને જો વરસાદ જો સારી રીતના જો ન આવે, તો આ વખતે ખુબ જ વધારે બધાને તકલીફ આ વખતે મતલબ મેં ન્યૂઝમાં જોયું તેમાં કહેવામાં આવ્યું કે, જે પણ વરસાદના વાદળો હતા તો તે વાદળો આપણા દેશ થી નીકળી ગયા છે ઈન્ડિયા પરથી અને તે બીજી જગ્યા નીકળી ગયા છે, જેથી કરીને આ વખતે ખાલી સિક્ પસે જ વરસાદ થવાનો એવું કહ્યા કરે છે બધા. તો જો એમાં આપણે પહેલા નાઇન્ટી પર્સેન્ટ વરસાદ થવાનુંને એવું કહેતા પરંતુ હવે સિક્સટી પર્સેન્ટ જ જો વરસાદ થવાનું એવું કહે છે, તો ખૂબ જ ઓછો વરસાદ આવશે તો જેથી કરીને, આપણે ખૂબ જ વધારે એવું તકલીફ થઈ શકશે એટલે જેથી કરીને પહેલાથી જ આપણે થોડીક સજાગ રહીશું અને, પાણીની સુવિધા પહેલાથી જ થોડીક રાખીશું.
હા ભાઈ એટલે કે આપડે આવ જો તમે કીધું કે આવી બધી સમસ્યા થઈ ગઈ છે એટલે કે આપડણે પાણી ન સ્તર બરાબર કરવું જોઈએ, અને પાણીને આપડણે બગડ કરવું જોઈએ ને પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આપણને માટે એટલી બધી તકલીફ નથી પરંતુ પાણીને અમુક લોકોને જ ખબર પડે છે કે પાણી કેટલું મહત્ ત્વ હોય છે. કારણ કે અમુક લોકો ટીબુ ટીબુ પાણી કરીને એ લોકો ચવે છે, એટલે કે આપણે પણ એવી રીતે જ વાપરવું જોઈએ કારણ કે પાણી એવી વસ્તુ છે કે આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ ને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પાણી વિના કશું શક્ય જ નથી એટલે પાણી જો આપને નહીં મળે તો પછી આપણું આયુષ્ય એટલે કે આપણને જીવન ટકાવી શકી જ નહી એટલે કે પાણીને યોગ્ય આપણે મહત્વ આપવું જોઈએ, અને યોગ્ય રીતે આપણે પાણીને સ્ટોર કરવું જોઈએ, ચાલો ભાઈ મળીએ પાછા પાછા આપણે ઘણી બધી આપણે એટલે દેશનાણી બધી, આર્થિક સમસ્યા વિશેી વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ પાછું.